હા કેમ છો બેન
મજામાં તમે કેમ છો
હા હું પણ મજામાં.
હ આજે આપડે છે ને અ તમારી પાસે ટાઈમ છે
હા હા ચાલો કરી લઈએ કાઈના
હ આ આજે આપણે છે ને અ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરીશું આધુનિક સમયમાં બેંકિંગ એ નાણાંની સુરક્ષા અને વ્યવસ્થાપના માટેનું મુખ્ય માધ્યમ છે તમે તમારી બચત બેંકોમાં સુરક્ષિત રાખો છો બેંક ખાતા માં તમને સરળતા થી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અન્ય ખાતામાં નાણાં મોકલી શકો છો બેંક આપણને કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ આપે છે. જેનાથી ખરીદી કરવી ખુબ જ સરળ બની ગઈ છે ડિજિટલ પેમેન્ટ એ રોકડ રકમ આપ્યા વગર ઓનલાઈન નાણા યુવક પદ્ધતિ આ ડિજિટલ પેમેન્ટ એ રોકડા રકમ આપ્યા વગર ઓનલાઈન નાણાં ચૂકવી પદ્ધતિથી ભારતમાં યુપીઆઈ આ ખૂબ જ લોકપ્રિય છે અને તમારા મોબાઈલમાં ગૂગલ પે ફોન પે કે પે પેટીએમ જેવી એપ્સ નો ઉપયોગ કરીને દુકાનદાર ના ક્યુઆર કોડ સ્કેન કરી કે મોબાઈલ નંબર દ્વારા ગમે ત્યારે ગમે ત્યાં રૂપિયા મોકલી કે મેળવી શકો છો આનાથી સમ બચે છે અને દરેક ટ્રાન્ઝેક્શન નો રેકોર્ડ રહે છે તમે શું કેવા માંગો છો ઓનલાઈન પેમેન્ટ વિશે
તેમણે જે માહિતી આપી કે આપણા મોબાઈલ એપ માં તો યુપીઆઈ ને ફોન પે એ બધું તો બધા હવે તો બધા જ ના મોબાઈલ ત્યારે જ્યારે તમને જરૂરત પડે ત્યારે ફટક તમે પેમેન્ટ કરી શકો છો એ આજકાલ છે ને આ આધુનિક યુગમાં બેન્કિંગ અને ડિજીિટલ આ પેમેન્ટ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પેલા એમ હતું કે ના નાણાંની લેન દેન માટે પણ એક રોકડા પણ આધારિત રાખવા એવું હોય ને કે રોકડા પર જ આધારિત હતું. પરંતુ હવે શું છે કે આજના ટેકનોલોજીના યુગમાં આ બેન્કિંગ સેવાઓ અને ડિજીિટલ પેમેન્ટ એ બંને છે સુવિધાઓ જે આજકાલ ખૂબ જ ઝડપી અને સરળ બની ગઈ છે હવે તમે જોઈ શકો કે મોબાઈલ ફોન દ્વારા થોડા જ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિ ન પૈસા મોકલી મોકલી શકીએ છે બિલ ભરી શકીએ છે ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ અને બેંક ખાતાઓનું સંચાલન પણ સરળતાથી કરી શકે છે આજકાલ શું છે કે બેંક એ એ એ નાણાકીય સ્થાન છે જે લોકો આ પાસેથી પાસેથી થાપ પણ સ્વી સ્વીકારે છે લોન આપે છે અને નાળ નારીઓનો સુરક્ષા કરે છે અને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે બેંકમાં બચત ખાતું છે ચાલુ ખાતું છે ફ્રી ફિક ફિક્ દિપોઝિટ છે રેસ્કિંગ ડિપોઝિટ જેવી વિવિધ યોજનાઓ જે છે હવે બેંકમાં ઉપલબ્ધ હોય છે બેંકમાં લોકો બચત કરવાની આદત અ વિકસે છે એવી દેશમાં આર્થિક વિકાસ મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને જેમ કે આપણે ડિજિટલ પેમેન્ટ વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ એટલે શું છે કે રોકડા વગર ડિજિટલ રીતે નાણાકીય લે લે લેવા દેવાનું કરી કરીને પદ્ધતિ હ આજે જેમ જેમ કે છે યુપીઆઈ છે જેમકે તમે કીધું મોબાઈલ મોબાઈલ બેંકિંગ છે ઇન્ટરનેટ બેંકિંગ છે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે ક્યુ આર કોડ જે આપણે સ્કેન કરી કરીને ડિજિટલ વોલેટ દ્વારા સરતા સરળતાથી ચુકવણી કરી શકીએી દુકાનો હોસ્પિટલો શાળાઓ સરકારી કચેરીઓ ઓનલાઈન વેબસાઇટ પણ એક ડિજિટલ પેમેન્ટ વ્યાપક ઉપયોગ થાય છે તો આજના એવું છે કે ડિજિટલ પેમેન્ટ ના ઘણા લાભ છે તે સમય બચાવે છે રોકડા રાખે રાખીને જરૂરત ઘટાવે છે લેવન દેવન સ્ સ્પષ્ટ રેકોર્ડે રાખે છે અને પારદર્શી વધારે છે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળો નાના ટ ટ્રસ ટ્રાન્ઝક્શન કરી શકીએ છેએ ના નાના વેપારીઓ લઈને મોટા ઉદ્યોગ સુધી સૌ માટે આ પદ્ધતિનોો લાભ બને છે તો તમે બતાવો કે તમે કેવી રીતે એ ઓનલાઈન પેમેન્ટ ન યુઝ કરો છો કેવી રીતે તમે બેંકમાં જઈને એનો લાભ લેવો છો
હા બરાબર તમે જે પણ કીધું ને એ સરસ કીધું ને હું પણ લાભ બે ખૂબ જ લઉં છું કારણ કે આપણે છે ને તે બેંકમાં શું છે કે આપ રવિવાર હોય ને તો પણ આપે લોકો છે ને ઓનલાઈન થી જાણે કે ગૂગલ ગૂગલ થી આપ આપણે પૈસા લેવડ દેવડ કરી શકીએ છે પેટીએમ કરી શકે છે તે ખુબ જ આ સારું અને મજાની વસ્તુ છે આજના યુગમાં જો હું તમને બીજી બી માહિતી આપવા ચહું છું આધુનિક સમયમાં બેન્કિંગ એ નાણાકીય સુરક્ષાને વ્યવસતા થાપન માટેનું મુખ્ય માધમ છે તમે તમારી બચત બેંકમાં સુરક્ષિત રાખી શકો છો બેંક માથી બેંક ખાતા માંથી તમે સરળતાથી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અન્ય ખાતામાં નાણાં મોકલી શક્યો છો એક બેંક આપણને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બધું આપે છે ડિજિટલ પેમેન્ટની જો હું વાત કરું ને તો એ રોકડા રકમ આપ્યા વગર ઓનલાઈન નાણાં ચૂકવી ચૂકવાની પદ્ધતિ પણ છે. ભારતમાં યુ પી આઈ ખુબ જ લોક પ્રિય છે તમારા મોબાઈલમાં ગૂગલ પે ફોન પે કે પે ટી એમ જેવા એપ્સ નો ઉપયોગ કરીને દુકાનદાર ના ક્યુ આર કોડ સ્કેન કરીને મોબાઈલ નંબર દ્વારા ગમે ત્યારે ગમે ત્યાં રૂપિયા મોકલી કે મે કરી શકો છો આનાથી સમય બચે છે અને દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ પણ રહે છે તો તમે આમાંથી અ તમે પણ એ બધી તો માહિત અ આ બધી પદ્ધતિઓ નો લાભ તો ખરોજ લીધો જ હશે જાણ કે મેં કીધું ને ક્યુ આર કોડ નો તો આપે છે ને જો કેટલાક વાર છે ઘણા લોકો છે આજે જાર કે ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટની જે વાત કરું ને તો આ આજે લોકો ના ખિસ્સા માં પર્સ રેતા નથી આજે મોબાઈલ છે સાથે ને તો બધું કામ આપડે છે ને બહાર નું થઈ જાય છે આપણેે ગમે ત્યાં જઈ કોઈ ખરીદી કરવા જઈએ. તો ત્યાં પણ છે ને ગૂગલ પે થઈ જાય છે ક્યુ આર કોડ ક્યુ આર કોડ થી કામ થઈ જાય છે આપડું અને મને તો ઓનલાઈન શોપિંગ કરવાની બી ખુબ જ મજા આવે છે આપણે ડિમાર્ટમાં જઈએ ઘણી બધી ખરીદીઓ કરી લઈએ ત્યાં ક્યુ આર કોડ યુઝ કરી લએ ઘણી બધી જગ્યા પર આ ના ના આપણે ક્યુ આર કોડ નો પણ ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે અને ખાસ કરીને આપણે એમ નાની નાની દુકાનો જવ તો નાના નાના આજે આજે ડિજિટલ ઇન્ડિયા એટલું થ ગયું છે ને આપણે જે નાના નાના વેપારીઓ હોય છે ને નાની ના બ બજારોમાં છોટી નાની નાની દુ દુકાનો લઈને બેસી રેહ છે ને તે એ લોકો પણ આજેુ ક્યુ આર પણ રાખે છે તો તેનાથી છે ને આપણા લોકોને ઘણો ફાયદો થાય છે અને આપણે બધા ને આ બધા બેંકિંગ અનો અને ડીજિટલ પેમેન્ટ નો તો ખુબ જ આનંદ લેવો જોઈએ બેક બી આપણા માટે ખુબ જ ઉપયોગી છે ધારો કે આપણે ડેલી આપણે બચત કરી શકતા નથી પરંતુ આપણે જે મહિનામાં છે ને રોજે જો દસ દસ રૂપિયા ભી કાઢીએ ને તો મહિના દ ત્રણસો રૂપિયા થાય છે અને આપડે દર મહિને જો ત્રણસો રૂપિયા જ આપણા ઘરથી કાઢીએ ને જો નાના લોકો હોય છે જે સો બસો ની મજૂરી કરે છે તે લોકો માટે આ ત્રણસો રૂપ રૂ બી છે ને મહિનાના બચાવવા બહુ ખુબ મોટું હોય છે એ લોકો ના માટે ત્રણસો રૂપિયા બહુ છે અને તેસા એ લોકો બેંક નો લાભ લઈને આવી રીતે એ લોકો પોતાનું બચત બી કરી શકે છે તો એટલે આપણેે છે ને આ બધી વસ્તુઓમાં છે ને ખૂબ જ ધ્યાન રાખીને અને પૈસા બચાવી શકીએ છીએ આપણા આવા વાળા ભવિષ્ય માટે આ તો મેં જે દસ રૂપિયાની વાત કરી ને તમને એ તો ખાલી એક ટૂંકું સાધારણ અ ઉપાય બતાવ્યું છે એમ તો ઘણા લોકો ઘણી દર મહિને પૈસા બચાવીને ખુબ જ કામ કરે છે એનાથી અને બધા એ જ કરવું જોઈએ આ જે નાના મોટા બધા લોકો ન બેંકમાં જો ખાતું છે અને ઘણા લોકોને ગૂગલ પે પે ટી એમ બધું જ ચલાવે છે અને બહુ ઈઝી બી થઈ ગયું છે આજે ધારો કે કોઈ ને કઈ વસ્તુ તું ખરીદવી હોય ને તો બસો ને પચોતેર રૂપિયા થીયા તો ગૂગલ પે થઈ જાય છે ને તો તેમાં પચોતેર આપણને આ અ ચેન્જ નો ટેન્શન નથી રતો એમાં શું છે કે ફળ દઈને કામ થઈ જાય છે. એટલે બહુ ઉપયોગી આજકાલ થઈ ગયું છે તમે શું કેવા માંગો છો આ વિશે તમે કેશો મને હેલો તમને મારી અવાજ આવે છે.
હા હા આવે છે આવે છે. તો તમે જે માહિતી મને આપી એ મને ખુબ જ સંતુષ્ટ કરી છે. તો જે ભારતમાં ડિજિટલ ક્રાંતિ પછી ડિજિટલ પેમેન્ટ ખુબ જ વધારો લખેલું છે. સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલ પહેલ ના કારણે હે ગામડા ના થોડા વર્ષ સુધી પણ આ ઓનલાઈન બેંકિંગ અને ડિજીિટલ ચુકવણી સુવિધા પણ પ પહોંચી છે, આ છે. ઘણા લોકો આ વીજળી ન બિલ મોબાઈલ રિચાર્જ ગેસ બિલ પાણી બિલ અને અન્ય ચુકવણીઓ ઓનલાઇન ઓનલાઈન જ કરવી જેમ કે, ડિજિટલ પેમેન્ટ ગણા ઘના ઘના નો લાભ આપે છે, આપણે પરંતુ કેટલીક સાવચેતી પણ આપણને રાખવું જોઈએ. જેમ કે ઓટીપી નથી, આપવાનું કોઈને એટીએમ ન પિન કોઈને નથી દેવાનો યુપીઆઈ પિન એ બધું પિન છે એ આપણે કોઈ સાથે સાજા નથી કરવાનું એ એ એ માહિતી જે છે આપણે ગોપનીય ગોપનીય સાથે અ એકદમ એ જે માહિતી છે, આપણે ગોપનીયતા એને રાખવું જ જોઈએ. અ એવું જો કોઈ લિંક હોય એ પર ક્લિક નથી કરવાનું. અથવા અજાણ્યા વ્યક્તિઓના બેંક બેંકની તે માહિતી આપવા આપવાની જોખમ બની શકે છે મજ પાસવર્ડ રાખવો, અને સત્વાર એપ્લિકેશન નો જ ઉપયોગ કરવો જોઈએ, બેન્કિંગ ક્ષેત્રમાં પણ સતત નવી ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યા છે, મોબાઈલ બેંકિંગ એપ એપ્લિકેશન ઇન્ટરનેટ બેંકિંગ એ ટી એમ એવું જો પેમેન્ટ છે, આ બાયો બાયોમેટ્રિક ઓળખ સુવિધાઓ ગ્રાહકો ન વધુ સરળ અને સુરક્ષિત સેવા આપે છે. છે વિદ્યાર્થી થીઓ માટે પણ બેન્કિંગનું જ્ઞાન ખુબ જ જરૂરી છે, નાની ઉંમરથી બચત કરવા ની ટેવ જવાબદારી પૂર્વક પૈસા ઉપયોગ કરવા અને ડિજિટલ પેમેન્ટ સુવિધાઓ રીતે વિશે માહિતી હોવી જ જોઈએ, આ જ્ઞાન ભવિષ્યમાં આર્થિક રીતે સશક્ય બનવામાં મદદ મદદરૂપી થાય છે. તો આજે આપે જે માહિતી મને આપી તેમ ડિજિટલ ડિજિટલ બેંકિંગનું એ બધું જ માહિતી મને ખૂબ જ પસંદ આવ્યો, મને ખૂબ જ‌ એ એ હોય ને કે અહીંથી ને એક સંતુષ્ટ કરી દીધું તો તમારી આટલું બધી માહિતી આપ માટે હું તમને ખુબ જ આભાર માનું છું, કે તમે આટલું બધી સમય મારા માટે ફાળવી તમને ખુબ ખુબ આભાર.
આપનો પણ ખુબ ખુબ આભાર.